મજામાં.
હા. બસ મજા માં. તું મજામાં?
હા. શું કરતી તી?
બસ જો હું ઓનલાઈન આ શોપિંગ કરતી જ તી ઘરે બેસીને.
હા. હું મારે ભી આ જ જ વા આ જ વિશે વાત કરવી તી, કે આજે આપણે ઓનલાઈન શોપિંગ પર આપણે ફાયદા અને નુકસાન વિશે વાત કરીએ. કે આજકાલ-આજકાલ તો લગ ભગ દરેક ઓનલાઈન જ ખરીદી કરતા હોય છે. જેમકે તું અત્યારે કરી રહી છે.
હા. બસ જો સમય જ નથી મળતો કે બહાર જઈએ, કોઈ વસ્તુ લાવું કે કંઈ કરવું એટલે વિચાર્યું કે અત્યારે ઓનલાઈન જ કરી દઉં.
હા સાચી વાત હે. ઘરના કામમાં ને આ તે વસ્તુંઓમાં ટાઈમ જ નહીં મળતો આપણને બહાર જવાનો કે આપણે કંઈક શોપિંગ કરીએ ને બાર બી એટલું બધું પ્રદુષણ હોય છે કે આપણને બહાર જવું બી નહીં ગમતું, સાચી વાત છે.
ના. આજકાલ તો લગભગ દરે જ દરેક જ લોકો વધારે પડતું ઓનલાઈન શોપિંગ કરવાનું જ પસંદ કરે છ.
હા સાચી વાત હે. તું ઓનલાઈન શોપિંગ વધારે કરે છે કે ઓફ ઓફલાઈન?
ના હું બંને કરું પન જો કોઈ વસુ તરત જોઈતી હોય ને દુકાનમાં જઈને જો ડિસ્કાઉન્ટ હોય કે કઈ ફ્રી હોય એક સાથે. તો ઓનલાઈન ખરીદવાનું પસંદ કર.
હા, સાચી વાત આપણને બાહાર કરતાં બી ક્યારેક ક્યારેક સસ્તું આપણને ઓનલાઈન પરતું હોય છે હું બી ક્યારેક ક્યારેક તો ઓનલાઈન શોપિંગ કરી લઉં. બોવ ઓછું કરું પણ ક્યારેક ક્યારેક કરી લો અને પછી કોઈક જરૂરિયાર વસ્તુ તુ હોય તો હું બાર જઈને લઈ આવું.
હા ત્યારે તો મોબાઈલ, કપળા, ગ્રોસરી ને દવાઓ થી લઈને બધું ઝ આપણને ઓનલાઈન મળી છે.
હા, સાચી વાત એમ કે કે ઓનલાઈન શોપિંગથી સૌથી મોટો ફાયદો શું લાગે છે?
કે ઓનલાઈન શોપિંગ થી સમયની બચત થાયને ઘરે બેઠે હજારો વસ્તુ જોઈને સરખી રીતે એનું વાંચીને તેનો રિવ્યુ જોઈને પ આપણે ઓર્ડર કરી શકીએ. કે આપને સમય વઘાયળા વગર આપને વસ્તુ હાથમાં મળી જતી હોય.
હઅ અને આપણને અલગ અલગ બ્રાન્ડની અ અલગ અલગ બ્રાન્ડના ભાવની આપણને સરખામરી પર સ સરળતા તી મળી જાય છે કે આ આ લેવું સારું કે આ લેવું સારું એમાં બધું જ લખ ખેલું હોય છે તો આપણે એ સારું રેકે હા ભાઈ આપણે ઓનલાઈન મંગાઈ શકે હેમ.
હાઆ સાચું ઘણી વખત તો ઓનલાઈન ખરીદી માં સારી ઓફર અને કૂપન પણ હોય છે અને પ્રાઈઝમાં પણ બજાર કરતા આપને થોડું સસ્તું પળે તો જો આપને બને ત્યાં સુધી ઓનલાઈન ખરીદી કરીએ તો બધું આપરી વચત થાય.
હં સાચી વાત પણ મેં તો ઘણામાં સાંભળ્યું છે અને જોયેલું બી ચે કે ઓનલાઈનમાં તો બઉ ફ્રોડ થાય છે. તારા જોરે ક્યારેક આવો ઓનલાઈન ખરાબ અનુભવ કર્યો છે?
હા એક વખત મેં ડ્રેસ મંગાવ્યો તોન ફોટામાં જેવો દેખાતોતો ને એવો હતો જ નઇ. એટલે ત્યાં એવું બી થાય કે ખ લોકો ઘણા લોકોને એ ખરાબ અનુભવ પણ થતા હોય.
અ સાચી વાત મારી જોડે બી આવું એકવાર થયું તું કે સાઈઝ પણ અલગ આય આયી ગઈ તી અને કોઈ કલર જ અલગ આવી ગયો હતો શું મંગાયું તું અને શું આઈ ગયુ. ત્યારથી થ મને તમ થોડો વિશ્વાસ ઉઠી ગયો છે.
અચ્છા પણ રિટર્ન પોલિસી હતી?
હા, રિટર્ન પોલિસી તો હતું પણ પરંતુ દરેક વસ્તુ રિટર્ન મળતું નથી.
અચ્છા હં એજ કારણ છે કે ખરીતા પેલા એનું રિવ્યુ જોઈ લઈએ એની બધી વસ્તુ ડિટેલ્સ એની જોઈ લઈએ આપળેને પછી એની ખરીદી કરીએ. તો આપણને રિટર્ન કે એવી કઈ વસ્તુ નુ અગવડ ના પડે.
હા અને આપણે તો છે ને અ રીટિંગ પણ જોવું જોઈએ જેથી બીજા ગ્રાહક લોકોને પણ અ અ અનુભવ થાય અને મદદગાર બને.
હા અને એક બીજો પણ ફાયદો છે કે ચોવીસ કલાકમાં આપડે કઈ પણ શોપિંગ કરી શકી શકી. કે અને આજકાલ તો આ મોટી સિટી માં ને બાગ તો એવું થઈ ગયું છે કે તમે ઘરે બેઠા કઈ પણ વસ્તુ મંગાવી શકો છો. જેેપ્ટો કરો કે એવું કઈ બી કરો. પછી તમારે ક્યાંય જવું હોય તો તમે ઓનલાઈન અ બાઈક કે રેપિડો રેપિડો કરીને એપ હોય. એ પણ તમે બુક કરી શકો છો, અને જો તમારી વસ્તુ તમારે આ આ જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવી હોય તો પણ તમારી વસ્તુ એ લઈ જાય. અને તમને ત્યાં મૂકી આપે. તો આ બધી સેવાઓ પણ સારી છે ઓનલાઈનમાં.
હા સાચી વાત છે. દુકાનના સમયની કોઈ જ મર્યાદા નથી. આપણે જયારે બી કઈ બી જોઈતું હોય ત્યારે આપણે ઓનલાઈન કરી શકીએ. રાતે બાર વાગે બી બેઠા આપણે ઘરે બેઠા -બેઠા કઈ બી ઓર્ડર કરીએ આપડે તો આપણને પાંચ મિનિટમાં મળી જાય. એ આપણને ઓનલાઈન ફેસિલિટી મળે છે. તો લોકો દુકાનદારમાં દુકાને કેમ જાય?
હા પરંતુ લોકો હે ને જરૂર ના હોય ને તેવી વસ્તુ પણ ઓફર જોઈને ખરીદી લે છે. અને એને જ છે ને ઇમ્પલ્સ બાઈંગ કહેવાય.
હા સાચી વાત અને પછી અ પસ્તાવો પણ થાય છે કે પૈસા વ્યર્થ ખર્ચયા છે કે બહુ આ કોઈ આ તો કોઈ કામમાં જ નહીં આવવાની. ભલે મંગાઈ દીધું હોય પણ.
હા ઘણી વખત એવું થઈ જતું હોય કે આપણે વસ્તુ જોઈતી કઈ હોય ને આપડે મંગાવી બી કહી લે ને પછી પસ્તાવો તો થાય જ અને ઓનલાઈન પેમેન્ટ પણ આમ હું તો કઉ કે ઓનલાઈન પેમેન્ટ સુરક્ષિત હોવું પણ ખુબ જરૂરી છે. તારું શું માનવું?
મારું બી એવું જ કહેવું છે કે ઓનલાઈન અત્યારે ફ્રોડ બહુ થાય. થતા હોય છે કે તો આપણે છે ને ઓનલાઈન એવી રીત તે જ કરવો જોઈએ જ્યાં ઓ ટી પી અથવા તો બેંકની માહિતી કોઈ આપવાની જ ના હોય. આપણે અ કાતો હું તો તો એજ હું માનું છું કે આપણે છે ને અ કેશ ઓન ડિલિવરી જ રાખવું જોઈએ. અને આપણે કેશ જ આપી દેવા જોઈએ. આવી રીતે કોઈ બેન્કની માહિતી કોઈને આપી દઈએ ને ક્યારેક કોક ફ્રોડ થઈ ગયું તો આપણે તો નુકસાન જ ને.
હા અને ઓનલાઈન ખરીદીમાં આપણને એક એક આ પણ ફાયદો છે કે કેશ ઓન ડિલિવરી અવેલેબલ હોય છે. કે આપડે આપડી વસ્તુ ઘરે આપડા હાથમાં આવી જાય પછી તને પૈસા આપે. એટલે અમુક વેબસાઇટ હોય છે વિસનીય એટલે જ આપડે એનો ઉપયોગ કરીએ છીએ. એટલે એવું નથ નથી હોતું કે તમે ઓનલાઈન જ પેમેન્ટ કરો. કેશ ઓન ડિલિવરી પણ હોય છે. તો આપણે મંગાવી શકીએ.
હા પણ તો બી આપણેે સાવચેતી તો રાખવી ખુબ જ જરૂરી છે. જેનાથી આપ આપણે આપડી જે બી કોઈ અ બી ઓનલાઈન જે આપડા ડિટેલ્સ, ડોક્યુમેન્ટ, ઇન્ફોર્મેશન છે જે આપડી અ કોઈ લીક ના થઈ જાય. જેથી બીજા કોઈ આપડો અકાઉન્ટ જોઈ શકેને, પૈસા લઇ લે તો. એટલે આપડે એ તો અ જ આ સાવચેતી તો રાખવી જ જોઈએ.
ઓનલાઈન શોપિંગ માટે મને તો એવું લાગે કે ઓનલાઈન આપડે કાઈ શોપ કરવું હોયને તો ગ્રોસરી ખુબ ઉપયોગી લાગે છે. કારણ કે ખાસ કરીને વરસાદમાં અથવા બહાર જવાનો સમય ના હોય ને ત્યારે આપડી ગ્રોસરી ઘરે વાસીને આવી જાય કારણ કે ગ્રોસરી એ આપડા જીવનનું એક વસ તું મહત્વની છે કે ભાઈ હા ખાવું છે આપડે તો આ બધી વસ્તુ જરૂરી છે. તો એ બધી વસ્ તુ ઓનલાઈન ઘરે બેસીને મળે એ મને સારું લાગે છે.
હા અને મોટા શહેરમાં એક બે કલાકમાં ડિલિવરી પણ થઈ જતી હોય છે કે હા ભાઈ હમણાં ઓર્ડર કર્યું હા ક્યારેક એ પંદર વીસ મિનિટમાં બી આવી જતી હોય છે કાલે ક્યારેક કોઈ મોટી વસ્તુ હોય કે તો એ એ બી આપણને ફટાફટ અવેલેબલ આપણને થઈ જતી હોય છે.
હા પણ અત્યારે તું જોયા ને તો મોટા ભાગના લોકો ઓનલાઈન શોપિંગ જ કરે છે. અને તેનાથી જે નાની દુકાનો છે સ્થાનિક દુકાનદારો છે ને તે આ વેપારીઓને ફાયદો નથી થતો તો જો અમુક વસ્તુ એવી હોય કે જે આપણે દુકાન માંથી લઈ શકતા હોઈએ તો આપડે ત્યાંથી ખરીદી કરવુ જોઈએ જેથી નાના વેપારીઓને પણ થોડો ફાયદો થાય.
હા સાચે આપડે છે ને એ બંને વચ્ચે એક સંતુલન બનાવી દેવું જોઈએ. એમ સંતુલિત રીતે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ.
હા કે તહેવારોમાં ઓનલાઈન શોપિંગ ખુબ વધી જાય છે. કારણ કે સેલ અને ડિસ્કાઉન્ટ બંને મળતું હોય એટલે.
હા પ પરંતુ માત્ર સસ્તું જોઈને જ ખરીદી ના કરવી જોઈએ ક્યારેક સસ્તું જોઈને કોઈ એવી ફ્રોડ એપ્લિકેશનમાં જતાં રહેને આપણે ઓર્ડર કરી દીધો અને ક્યારેક તો આપણે એવું જોઈએ કે હા ભે સસ્તું છે અને ઓનલાઈન પેમેન્ટ કરવાનું ક્યા છે હા પે કરી દઉ. તો લોકો કરી બી દે છે ને પછીથી પછીથી ફ્રોડ થઈ જાય છે એટલે પૈસા ના એ કંઈ વસ્તુ આવે છે ના પૈસા આવે છે કંઈ જ નહીં આવતું.
હમ્મ, હું તોવું જ માનું કે કોઈ લાલચમાં આવીને આમ જરૂરિયાત વગર ની કોઈ ખરીદી કરી દઈએ ને એ કોઈ મતલબ જ નથી જો જરૂરિયાત મુજબની ખરીદી કરો અને એજ સમજદારી છે.
અ અને પર્યાવરણીની દ્રષ્ટિએ પણ આપણે વધુ પેકેજિંગ કા અ કારણે અ કચરો વધે છે. કે જ્યાં આપણે એ લોકો જે બી ઓનલાઈન આપને દેતા હોય ત્યાં એ પ્લાસ્ટિક માં આખું પેક કરીને પછી તો એ આપણું કોઈ પ્રોડક્ટ આપે લઈ લીધી પછી તો એ આપ અ એ પેકિંગું કઈ કામ નથી એટલે આપણે જ્યાં ત્યાં ફેંકી લેતા હોય છે. તો એ બી આપણે ના કરવું જોઈએ.
હમ્મ, સાચી વાત છે. શક્ય હોય ને ત્યાં સુધી તો આપણે ઓછું પ્લાસ્ટિક વાપરવું જોઈએ અને અ ઓછું પ્લાસ્ટિક વાપરતી કંપનીને પણ પસંદ કરવી જોઈએ.
હ આખરે તારે શું કહેવું છે?
હું તો આખરે એટલું જ કે માંગુ કે ઓનલાઈન શોપિંગ ખુબ ઉપયોગી છે પરંતુ સમજદારીની સાવચેતીથી કરવી જોઈએ અને સાથે સાથે નાના વેપારીઓનું પણ ધ્યાનમાં રાખીને જ કામ કરવું જોઈએ
હા હું પણ એ જ માનું છું કે ટેકનોલોજીનો ઉપયોગ તો આપણે આપણે એ યોગ્ય રીતે ઉપયોગ અ પૂર્ણ જીવનમાંસ અ સરળ બનાવે છે. પણ આપણે કોઈક કોઈક વસ્તુઓની તો ધ્યાન રાખ રાખવી જોઈએ, કાળજી રાખવી જ જોઈએ. આજ કલ ઓનલાઈન મતલબ ઓનલાઈન બી એટલું બધું સારું બી આવે છે કે હા ભી તમને શીખવાડે છે કે ક્યારેક તમારા જોડે ફ્રોડ ના થાય તમે કોઈને બી ઓ ટી પી ના આપી દો જેથી કરીને તમને કોઈ નુકસાન થાય કે તમારું કોઈ લોસ થઈ જાય. તો એ બધી બી આપણને માહિતી મળે છે તો આપણે ટેકનોલોજીનો એવી રીતે ઉપયોગ કરવો જોઈએ.
હા મને આ ઓ ટી પીની સિસ્ટમ બહુ ગમે કે હા તમારા કંપની તમારા કંપનીમાંથી કોઈ તમે તમારી વસ્તુ આપવા આવ્યું તો એ તમને એક ઓટીપી નાખજો તમારો એ પ્રોડક્ટ હોય તો તમે એને એક ઓટીપી આપો તો એનામાં પણ સાચું બતાવે કે હા આજ માણસ એ તો એ પછી તમને વસ્તુ આપે ઘણી વખત એવું થતું હોય છે. કે જયારે એડ્રેસ ખોટો નખાઈ જાય કે જે આ ડિલિવરી કરવા હોય તેને પ્રકાર, ખબર ના હોય. તો સામે વાળી વ્યક્તિ પણ એ વસ્તુને લઈ લે છે કે હા મારી નથી મેં ઓર્ડર નથી કરીયું તો, પણું હું લઈ લઉ કઈક ઓટીપી થી એવ થાય છે કે જેને ઓર્ડર કરી છે ત્યારે તેને જ તેની વસ્તુ પહોંચે. એટલે આ વસ્તુ મને સારી લાગે.
હ સાચી વાત છે આ તો બધું આપણે જાણવું જ જોઈએ અને એ એ ટેક એવી રીતે એવું રાખ્યું છે એ બી સારું છે બધા લોકો માટે,
હા એમ તો, સારું કેહેવાયને યોગ્ય રીતે આપડે ઉપયોગ કરીએ તો સારું છે.
બધું સારું જ છે અગર આપણે કાળજી રાખીને વાપરીએ તો,
હા તને ખબર છે ઘર બેઠા તો, ફૂડ પણ હવે ડિલિવરી થઈ જાય છે કે ભાઈ તરે આ હોટલ માંથી આ મંગાવું છે. તો એ પણ અત્યારે તો અ હોટલની એપ્ સ્વિગી ઝોમેટો એ બધું અવેલેબલ છે કે, એમાંથી આપણને ઘરે બેઠા પણ ખાવાનું મળી જાય.
અ સાચી વાત છે આપણે આ આસાનીથી કઈ બી ક્યાંથી બી આપણે મંગાવી શકે. ક્યાંય આપણે બહાર જવાની જરૂરત જ નહીં પડતી.
હા તે કોઈ દિવસ ઓનલાઇન ફુડ ઓર્ડર કરી છું.
હા મેં તો ઘણી વાર ઘર બેઠા હું ઓનલાઈન ફૂડ મંગાવતી જાઉં છું પણ મને, ઓનલાઈન ફુડ માં છે ને આપણે ક્યારેક ક્યારેક છે ને મોંઘું ભી, પડી જતું હોય છે, આપણને પ્રોડક્ટ્સ આપણે શોપિંગ કરીએ એમાં તો આપણને સસ્તો મળી જાય, પણ ક્યારેક ક્યારેક આપણે ખાવામાં મોંઘું પડી જતુ તો છે તો હું તો ક્યારેક મતલબ ઘ ઘરે આમ મંગાવું, પણ, હું તો બહાર જવાનું વધારે વિચારું કે હા બહારથી લઈ આવું.
હા સરસ સારી વાત છે તારી પણ, હું તો આમ ઓનલાઈન ફૂડ ઓછું મંગાવતી હોઉ છું.
હું.
હવે હું પણ ટ્રાય કરીશ કે ઘરે મંગાવું અને ટ્રાય કરું.
હમ તો બી મંગાવ જે ને એનો અ કર,